હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
તબિયત પાણી કેવા વરસાદ પાણી કેવા
બસ જોુ હમણાં તો વરસાદમાં થોડીક રાહત છે બે શરૂઆત થઈ ગઈ છે ચોમાસું બેસી ગયું છે એમ કે છે અને આજે તો વરસાદ મા આ હત ત્યા આજે તો બહુ વરસાદ નથી આવ્યો
તોડી ગ રા છે આજે તો
અચ્છા અચ્છા અચ્છા તો તો તમારા ચાતુર્માસ માં તો ખુબ આનંદ થશે હલો તો તો તમારે બસ કઈ નથી અથી વરસાદમાં સીતારામ તો તો તમારે ચાતુર માં સારો જ હશે આ વખતે વરસાદ હશે તો
હા સારો આ વખતે તો કે છે સારો વરસાદ છે એમ તો સારો વરસાદ હોય તો સારું ને
હા એટલે ચાતુર્માસ માં પણ મજા આવે તમને કે ચાતુર્માસ છે એ વરસાદ નો જ ટાઈમ છે
હમ ક્યારે ચાલુ થાય છે ચાતુર્માસ ક્ય્યારેથી ચાલુ થાય છે
અ અષાઢ મહિનાથી અષાઢી બીજથી એટલે અષાઢ મહિના ની જે અગિયારસ આવે ને ત્યાંથી ચતુર્માસ ચાલુ થાય પણ આમ તો અષાઢી અષાઢ મહિના થી ચાલુ થઈ જાય અષાઢી બીચ થી બધું તહેવારો બધાય અને અષાઢ મહિના ની અગયારસ થી જે અગયારસ આવે એ બધા કરે એટલે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન દરિયામાં સુઆવ્યા જાય એટલે ચાતુર્માસ ચાલુ થઇ જાય સાડા ચાર મહિના ના એકટાણા ચાલુ થઇ જાય બધા ને જે કરતા હોય એને આપણેે નથી કરી શકતા એટલે આપણેે શ્રાવણ મહિના ના કરીએ બાકી જે સાડા ચાર મહિના ના કરતા હોય એ આવતા મહિનાથી એને ચાલુ થઈ જાય અગિયાર હતા અગ્યયારસ થી અગિયારસ અગિયારસ કરીએ એક અમે બાકી કઈ નો કરીએ સાડા ચાર મહિનાની
અચ્છા હા હા હા
અને બસ ફરી નામ લઈ અને ભગવાન નું નામ લઈ આશે સાડા ચાર મહિના છે અને ભગવાનનું નામે લેવાય થોડુંક પાચન ક્રિયામાં રાહત થાય કારણ કે વરસાદી માહોલ હોય એટલે ભેજ વાળું વાતાવરણ હોય એટલે જમવાનું ઓછું પચે
હમ હમ હમ હ
ભગવાનનું નામેય લેવાય અને જે એક ટાણા કર તું એક ટાણાય કરી નાખે એટલે થોડુંક રાહત રહેશે બધામાં. તમે સાડા ચાર મહિનાના એક ટાણા કરો છો કે ખાલી શ્રાવણ મહિનાના જ તે?
ના હું સાડા ચાર મહિનાના એકઠાણા તો નથી કરતા ખાલી શ્રાવણ મહિનાના જ કરું છું. પેહલા અમે ઘણી વખત કરેલા છે. ચાતુર માસના એકઠાણા ને એવું બધું કર્યું છે પણ હવે નથી થાતું આ બધું વાતાવરણને થોડુંક એવું થઈ ગયું અને હવે પછી નથી થોડુંક અમુક ફાવ તો તો નથી કરતી હું થોડું તબિયતમાં તેવું રહ્યા કરે તો હવે નથી કરતી હું એવું. હા તેર હું ખાલી લસ સન ડુંગળી નો ખવાય એવું બહુ તો રાખવું જોઈએ એમ બાકી તો કાઈ બીજું નથી કરતી.
હા ઘણા રીંગણાનો ખાય સાડા ચાર મહિના એમ.
વતા જ નથી બરસમાં એકાદ વાર રીંગણા અમારા ઘરે આવ ત હોય તો એવું છે એટલે રીગણાનુ તો બહુ એવું નો લાગે. પણ લસણ ડુંગળી અમારે લગભગ અમુક શાક હોય એમાં હોય અને આ ચાતુર્માસ છે એટલે શ્રાવણ માસ
હ
ચોમાસું ચાલુ થઈ જશે એટલે ચોમાસામાં તો શું છે લસણ ડુંગળીવાળું થોડુંક જમવાનું હોય. તો જ વધારે સારું લાગે કેમ કે વરસાદી માહોલ હોય ને તો એમાં થોડુંક તીખું અને એવું સારું લાગે અને એમાંય તે ક્યારેક આપડે બહારથી આયવા હોય.
હ
ભીના થઈ ગયા હોય તો એની માટે આપણે શું છે કે ડુંગળીને એવું ખાય તો એમ કેય છે કે એનાથી થોડીક રાહત થાય છે તમને શરદીમાંને એમાં
હા.
હ તો એટલે અમે હું થોડુંક એવું રાખું છું બાકી તો કાઈ અ કરતા નથી એમ પણ ચાતુર્માસમાં તો બધા ભગવાનના તહેવાર ને બધું બહુ સરસ આવે છે પૂરે ચારે ચાર માસ ક્યાં વયા જાય છે ઈ ખબર નથી પડતી.
હમ્મ સાચી વાત છે.
મહિનાની તમે જે વાત કરી બીજના દિવસે ચાલુ થઈ જશે. તો અમારે તો અહીંયા અષાઢનુ ઈ જગન્નાથ પુરીની જે યાત્રા છે ને એનું તો દસ પંદર દિવસથી આયોજન કરતા હોય છે ઈ લોકો અગાઉથી પેલા અને જયારે જગન્નાથજી આવી જાય છે જે જગન્નાથ પુરીમાં જે રીતે કૃષ્ણ ભગવાનનું જ કરે છે ને એવું જ અમારે અહીંયા આગળ પણ કરે છે. અને પછી દસ દિવસ એના જુલા હોય છે શ્રાવણ મહિનામાં કેમ કૃષ્ણ ભગવાનના જુલા એવું કરે છે એમ જગન્નાથજીના જે આ અષાઢી બીજથી જે ચાલુ થાય છે ને રથયાત્રા તો રથયાત્રા તો મારે નીકળે જ છે અહીંથી અને પછી એના દસ દિવસના પંદર દિવસના કઈક એના એના અલગ-અલગ કાઈક દર્શનેય હોય છે એવું કઈ હોય છે હું એક પણ અલગ-અલગ દર્શન હોય છે ભગવાનના એમ કેય છે જે લોકો રેગ્યુલર જાય એમ કે છે કે બહુ સરસ
એને હિંડોળા કહેવાય હિંડોળા છે ને અગિયારસ પછી લોક કો હવેલીમાં થાય હિંડોળા.
ઈ કૃષ્ણ ઈ કૃષ્ણ ભગવાનના તમે જે વાત કરો છોને ઈ કૃષ્ણ ભગવાન અને ઈ શ્રાવણ મહિનામાં થાય.
અમારે અહીયાં અમારે અહીં ના અમારે અહીં અષાઢ મહિના અગિયારસથી પંદર દિવસ હિંડોળા થાય હવેલીમાં. ચાતુર્માસ નિમિત નિમિત્તે કારણ કે અ અ શ્રાવણ મહિનામાં તો શંકર ભગવાનનો મહિનો.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
હંડોળા નો થાય પણ આ ચાતુર્માસમાં અમારે હવેલીમાં ખુબ હીંડોળા થાય પંદર દિવસ. અલગ અલગના શણગાર કરે ભગવાનને કારણ કે અગિયારસથી ભગવાન જે સુવે તે એનું બાળ સ્વરૂપ પ એ બધા પૂજા કરે એને
હમ હમ
એમ અમારે જગનાથજીમાં એવું હિંડોળા ને એવું નથી થતું તૂઈયાં
અ્યાં આગળમાંવું છે મૂર્તિ સ્થાપન કરી હોય છે પછી બાજુમાં નાનો ઝૂલો મૂક્યો હોય છે અને દસે દસ દિવસ એનું અલગ અલગ એના દર્શનને એવું બધું હોય છે જમણ વાર પણ જમણ વાર પણ હોય છે ખાસ તો અમે લોકો શું છે કે જયારે જગનાથજી ની શોભાયાત્રા નીકળે ત્યારે એને દોરી દોરી પકડવા કે રથને ચલાવવા માટે થઈને અં જઈએ છીએ ઘણીવાર અને કેચ કે અષાઢી બીજ હોય ત્યારે વરસાદ તો અચૂક આવે જ તે તો અમે પણ ઈ પણ મજા લઈએ છીએ કે ચાલુ વરસાદે ભગવાનને રસમાં બેસા અદ ઈઅર ને બધુ ફેરવી છીએ અને દોરી દરી અમે ખેંચીએ છીએ એ ઘણો માણસો હોય છે બધા ધાર્મિક લોકો બધા હોય છે તો સરસ સરસ છે અને એ પછી તમે જેમ કીધું એમ કે પછી અગિયારસ આવે તત અષાઢી અગિયારસ અને ત્યારથી તો બધા વાર તહેવાર શરૂ જ થઈ જાય છે એટલે અઢી અગિયારથી તમે જેમ કીધું કાર્તક મહિનાની અગયાર સુધીનું એટલે આ અગિયારષ ભગવાન સુઈ જાય છે ને ઓલી અગિયારષ ભગવાન ઊઠી જાય છે અને દેવ એવું કે છે ને દેવ પોઢીને દેવ ઉઊઠી એવું કહે છે હા હા અને એની વચ્ચે તો બહુ બધા તહેવાર આવે છે એટલે એમ કે છે કે ભગવાન જ્યારે સુઈ જાય છે તો બાકીના ચાર મહિના બધા માણસોને શું કરશે છે તો ત્યારે જ તે બીજા ભગવાન ના શંકર ભગવાન ના છે ગણપતિજી ના છે માતાજી ના છે ઈ તેઈ અ એના લોકોના તહેવાર આવે છે. તો એટલી વાર વાન આરામ કરે છે, એવું કે છે.
હા, પછી દિવાળી આવે દિવાળી પછી તરત ભગવાનને ઉઠવાનો ટાઈમ થાય અને અમારે તો અહિયાં એવું છે કે ભગવાન દેવઉઠી અગિયારસને દિવસે હજી તો કારતક મહિનાની પેલી અગિયારસ એ ઉઠે એને અમે લોકો અહિયા દેવદિવાળી કહીએ છીએ. પણ જે દેવદિવાળી છે. ત્યારે ભગવાનને ઉઠાડીન સીધા એના મેરેજ કરીને લગ્ન કરી નાખે.
હા, એ તો પૂનમને દિવસે કરે ને કારતકી પૂનમ એ તુલસી વિવાહ
ના, અમારે આ બાજુ છે ને અ દિવાળીને દિવસે દેવદિવાળીને દિવસે કરે.
અચ્છા ઉઠાડીને
સીધે ઉઠાડીને ભગવાનને સીધા પાટલે જ બેસાડી દે કે, હવે ભગ ઘરે વહું લઈ આવો સાડા ચાર મહિના તમે સુતા એમ.
હ મને એવું લાગે છે, કે એવી પણ માન્યતા હોઈ શકે કે ભગવાન સુતાતા એટલે લક્ષ્મીજી એકલા જ હતા ને જ્યારે કુટમાં એટલે લગ્ન રિવાસથી શું છે કે, લક્ષ્મીનારાયણ સાથે થઈ જાય તો મને લાગે છે કે ભગવાનને ઉઠાડીને એને તરત લક્ષ્મીજી સોંપી દે
સોંપી દે છે એટલે લગ્ન જ કરીને કે એટલે એનું હશે કંઈક મહત્તમ પણ આપણને બઉ ખબર નથી અને અમુક જગ્યાએ પૂનમને દિવસે ભગવાનના લગ્ન કરે કે, ભાઈ ભગવાન ઉઠ્યા છે તો પંદર દિવસ ના ગેપમાં લગભગ ગન લખી અને ભગવાનને આપડે કરીએ. એટલે અમુક અ ટાઈમે અમુક ક જગ્યાએ છે ઈ પૂનમના કરે છે. અમુક જગ્યાએ દેવ દિવાળીના કરે છે. ત્યાં સુધી જે લોકોને અગિયારસ જે નવ વિવિ વિવિ હા ઈ તો એની અગિયારની લે છે એને અખંડ અગિયારસ કે છે. એ અખંડ અગિયારસ પતે પછી એને દેવદિવાળીને દિવસે અ અ ખંડ પૂરીને ભગવાન ની પૂજા કરે છે. તુલસીમાની ને કૃષ્ણ ભગવાનને વિષ્ણુ ભગવાનની શાલિગ્રામની અને એના લગ્ન કરાવે છે. છે. અમારે આ બાજુ ઈ રીતનું થાય
હમમમ
બરાબર છે. સરસ છે. અને એ માતા ભગવાનના લગ્ન થાય છે એ પહેલાં તો માતાજીના તે નવ નહોરતા આવી જાય છે. આ ચાતુર્માસની અંદર જ તે દિવાળી પહેલા જે આ તમે જે વાત કરી તો ભગવાનના લગ્ન ગનની વાત કરી પણ ઈ પહેલા વચ્ચે એક નવરાત્રીનો એક સરસ તહેવાર આવી જાય છે. નવરાત્રી પર તે એટલે તરત પૂનમ આવી જાય છે. શરદ પૂનમ જ્યારે કૃષ્ણ ભગવાને ગોકુળમાં પેલો રાસ રચ્યા હતા. તો એ આવી જાય છે. શરદ પૂનમની રાત નવરાત્રમાં તો ગીતય બધા બહુ સરસ એના આવે છે. અને ઈ પતે એટલે તરત દિવાળી શરૂ થઈ જાય જાય છે. એક આ અગિયારસથી તો દિવાળીના દિવસો શરૂ થઈ જાય છે. છેલ્લા પાંચ દિવસ છે એતો બધા બ સરસ રીતે ઉજવાય છે. અને દિવાળી પતે એટલે તરત બેસતું વરસ આવે છે. બેસતું વર્ષના બીજે દિવસે ભાઈબીજ હોય છે અને પેલી પાંચમ જે આવે પછી લાભપાંચમ એટલે આપડા વડીલો કહેતા કે નવું કઈ સારું કામ કરો એ પાંચ જનને પૂછીને કરો. પાંચ જનની હાજરીમાં કરો. અને પંચદેવની સાક્ષી કરો જે ક છે બધું પાંચ પાંચ પાંચ પાંચ છે એ બહ શુભ ફળ કહેવાય છે એટલે પહેલી પાંચમ આવે છે અને લાભ પાંચમ કેહે છે કે ત્યારથી તમારું નવું વર્ષ શરૂ થાય છે ને તમારા બધા સારા કાર્યો શરૂ થઈ જાય ત્યારથી અમે લાભ પચમ પછી તમારે આજે દેવ દિવાળી આવે છે ને પછી બધા વાર તહેવારો છે એ પૂરા થઈ જાય છે અને પછી જે રૂટન પ્રમાણે આવતો હોય વરષમાં આવે છે આખું વરસ તો શાંતિ થી જાય છે. મહિનામાં એકાદ બે તહેવાર આવી જતા. હોય છે પણ આ ચાતુર્માસમાં તો બહુ બધા તહેવારો આવે છે અને ભગવાન દરેક ભગવાનની પૂજા થઈ જાય છે એમાં વિષ્ણુ ભગવાન જ્યારે પોટીી જાય પછી તરત શંકર ભગવાન ની પૂજા થાય શંકર ભગવાન ની પૂજા પૂરી થાય એટલે ગણપતિજીની પૂજા થાય ગણપતિજીના દસ દિવસ પતે એટલે પિતૃઓને તરક પણ બધી વિધિઓ આવે ઈ પતે એટલે તરત નવરાત્રી અને પછી છેલ્લે દિવાળી એટલે ચાતુર્માસ ક્યાં વયો જાય છે એ ખબર જ નથી પડતી
બહ સાચી વાત કરી અમાસ થી દિવાળી સુધીમાં તો કેટલા બધા તહેવાર આવી ગયા અને ઉજવણી પણ થઈ ગઈ એની આપે
હમ હ
અને બહ આનંદ છે ક્યારે દિવસો પૂરા થઇઈ જાય છે એમાં કઈ ખબર જ નથી રેતી ઘર કામ કરો દિવાળી આવશે દિવાળી આવશે ચાર મહિના તો કામમાં જતા રહેશે હવે કે દિવાળી આવશે શ્રાવણ મહિના પછી તો એક જ મહિનો રહ્યો એક જ મહિનો રહ્યો એમ કરીને એમ
ચાતુર્માસ વિશે વાત કરી બધા વાર તહેવાર ની વાત કરી અને બહુ સરસ મજા આવી બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને અને થોડુંક આ હિંડોળા વિશે થોડું નવું જાણકારી પણ સરસ મળી તો ફરી વખત પછી આપણે નવા ટોપિક સાથે મળશું અને વાત
એ આવું જોવું જય શ્રી કૃષ્ણ